હલો
હા કેમ છો
બસ ફઇન
આપણેે આજે પ્રવાસ જે આપણે સ્કૂલ માંથી પ્રવાસ ગેલા તે વિશે વાત કરીએ. તો મને એવું યાદ છે કે આપડે જયારે અ અગિયાર મા ધોરણમાં હતા ત્યારે આપણને સ્કૂલ માંથી પ્રવાસ લઇ ગયેલા હતા.
હા ઘણી જૂની વાત યાદ આવી ગઈ.
તો પ્રવાસ માં આપણે. કેવી કેવી મજા કરલી તે વાત કરીએ આપડે
હા ચાલો મજા આવશે. એ પ્રવાસ માં ઘણી બધી મજા કરી હતી આપણે.
અ આપણને પ્રવાસમાં સૌથી કરતા પહેલા લઈ ગયેલા હતા બસમાં આપણે સ્કૂલમાં બધાને ભેગા કરેલા હતા અને ઘણી બધી સૂચનાઓ આપવામાં આવેલી હતી કે કઈ જગ્યા આપણે જવાના છે કેવી રીતે આપણે શું કરવાના છે તે બધી વિશે માહિતી આપણને સ્કૂલ માંથી આપ આપવામાં આવેલી હતી.
હા અને એ પ્રવાસમાં એ પણ કહેવામાં આવલ્યું હતું કે જે કોઈ લોકોને વોમિટ કે કોઈ પણ તકલીફ થાય તે માટે લોકોએ દવાની પણ વ્યવસ્થા કરી હતી
હા એ તો જરૂરી જ છે કારણ કે આપડે કોઈ પણ વાતચીત કે એું આપણે કઈ પણ કશે પણ ફરવાને જાય તો એ માટે સ્વાસ્થ્ય ન ધ્યાન રાખવું જરૂરી છે તો આપણને સૌથી કરતા પહેલા સ્કૂલમાં ભેગા કરેલા પછી સૂચનાઓ આપીને આપણે બસ માં ચડી ગયેલા
હા અને આપડે ઘણા બધા ધાર્મિક સ્થળના પણ મુલાકાત લીધી હતી.
હા આપડે બસ માંથી પછી ખૂબ દૂર ગયેલા હતા આપડી સ્કૂલથી આપડે ઘણા બધા ધાર્મિક સ્થળો એ ફરેલા ઘણી બધી આપડે જગ્યાઓની મુલાકાત લીધેલી ખૂબ મજા આવેલી
અને મને તો એ સ્તર યાદ આવી ગયું આપડે જયારે આપડે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું હતું તું ને ત્યારે તે તે સ્તર યાદ આવી ગયું મને
હા કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુબ જ મોટું છે અને આખી દુનિયાનું સૌથી મોટું ઈ મૂર્તિ છે અને એ આપણા ભારતમાં આપણા ગુજરાતમાં આવેલી છે તો એ આપણા માટે ગર્વની વસ્તુ કેહેવાય મને પણ તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મૂર્તિ મને યાદ આવી ગય અત્યારે
હા અને તેના બધા ઘણા બધા ફોટો મારા પર છે
હા આપણને પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી પછી આપણને બીજી પણ ઘણી બધી જગ્યાએ લઇ ગયેલા
હા બરાબર ઘણી બધી જગ્યા આપણે મુલાકાત લીધી હતી ત્યારબાદ પણ
હા પછી આપણને અ આપણને જમવાનું પણ ખુબ સરસ આપેલું હતું
હા જમવાનું અને એ તે બાબતે એ લોકોએ એ પણ સૂચના આપેલી હતી કે તમે જમો તો કઈ વાંધો નહી પણ તમે ગમે ત્યાં કાગળની ડીશ કે કાગળ ગમે ત્યાં ફેંકશો નહી જેથી આપણે જે જાહેર સ્થરોને ગંદકી ના ફેલાવી શકીએ એમ
હા આપડે એ વસ્તુનો તો ધ્યાન રાખવું જ જોઈએ
હમ આપણે આપણે જાહેર સ્થળને બગાડવું ના જોઈએ તેને સ્વસ્થ રાખવું જોઈએ
હમ તે આપડે ફરજ કેહેવાય
હા
આપડે ઘણી બધી જગ્યાએ મુલા કાત લીધી ત્યાં પણ ઘણી બધી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને ઘણી બધી મજા પણ
હા એ પણ ઘણી બધી ત્યા આપણે રમો તો પણ રમતા હતા જેવી તે ક્રિ ક્રિકેટ છે ખોખો છે એમને ક્રિકેટમાં ઘણી બધી મજા આવી ગઈ હતી
હા કારણ કે બધા અ ફ્રેન્ડ સાથે આપડે રમીએ તો આપણને મજા આવે હા એ પણ આપણને ખુબ સારું લાગે
હા હા ઘણા બધા મિત્રો એક સાથે ભેગા થાય ને ત્યારે કે અલગ જ આનંદ આવે
હમ
અને જોવા જઈએ તો પ્રવાસમાં વિવિધ જાણવાનું પણ મલ્યું હતું
હા
અને તેના કારણે આપણે ખબર પડી શકે છે કે આ શેના કારણે થયું હશે આના કારણે શું થશે
હા આપણને ઘણી બધી ઇતિહાસ એક થોડો એ લઈ ગયા હતા તો તા એ કેવી રીતે તે બધું થયું તે વિશેની પણ આપણને માહિતી. આપણા શિક શિકષકો દ્વારા આપવામાં આવેલી હતી.
આપને જાણવા મળે છે કે આ ધાર્મિક સ્થળ શા માટે બન રહ્યું છે તે શું કરે છે તે માટે જાણવા મળે છે.
હા.
ઘણી મજા આવી હતી પ્રવાસમાં ભાઈ.
હમ મજા તો આવી હતી.
હા અને હું પ્રવાસ માંથી વાત કરું તો પ્રવાસ ગયા બાદ હું તો એટલો થાકી ગયો હતો ને.
થાકી જ જવાય ને ભાઈ કારણ કે આપડે આ ફરીયએ આપડે દોસ્તો સાથે રમીએ મજા કરીએ તો પછી થાકી જવાય આપણાથી.
હા મજા આવતી હતી હ પણ જોરદાર મજા આવી હતી.
આપ ફ્રેન્ડ સાથે જયારે ફરવા જઈએ તો મજા આવે.
એ પ્રવાસ ની યાદ જ કઈ અલગે જ હતી.
હમ પ્રવાસમાં આપણેે ઘણી બધી મજા કરેલી આપડે અ આપડે જે આ રોકાયેલા હતા ત્યા પણ ખાવાનું ખુબ જ સરસ હતું અને આપણે ફ્રેન્ડ સાથે ઘણી બધી ગેમ પર રમેલા.
હા જેવી કે આપણે જે કે લુડો રમેલા હતા સાપચીડી રમેલા હતા. એવી ગેમ રમવામાં મજા આવી ગઈ હતા. અને ક્યારે આખી નાઈટ ખતમ થઈ જાય તે ખબર જ ના પડી હતી.
હમ આપડે આરામ પણ ન કરીએે યોગ્ય જયારે આપડણે ફરવા જઈએ એટલે આ બધું થઈ શકે.
હા એ બધું ભૂલી જાવ એમ.
આપણને મજા આવતી હોય ને એટલે.
હા એ તો સાચી વાત કરી તમે. પ્રવાસની વાત કરીએ તો આપણે ધાર્મિક સ્થળોમાં માતાજી છે હનુમાન દાદાના દર્શન કરી રહા હતા અને તે હનુમાન દાદાના વિશે ઘણી વિશે મંદિર કેમ બંધયું હતું તેની માહિતી પણ મળી હતી આપણને.
હમ આપણને ઘણી બધી માહિતી પણ મળી હતી.
હા અને આપડણે જે પેલો પર્વત ચોડેલો તે પર્વત ચઢવાની ખૂબ મજા આવી ગઈ હતી.
હમ આપડે ફ્રેન્ડસ સાથે ચડીએે ને એટલે મજા આવે.
અને જય્યારે હું ચોર્યો ને ત્યારે હું થાકી ગયો હતો અને જય્યારે હું ઉતરવાની વારી આવી ત્યારે હું તરત જ ઉતરી ગયો હતો.
હા કારણ કે આપણને ચડવામાં આપણને થાક લાગે પરંતુ જયારે આપણે ઉતરીએ ને ત્યારે આપડે ફટાફટ આવી જઈએ.
હા અને ત્યાં રો રોપવે ની પણ સુવિધા હતી.
હા તેમાં પણ ખુબ મજા આવે.
હા એનાથી આપણે પર્વત સીડીઓની જરૂર પડે અને બેસીને ચડી શકાય. જે આપણે મોટા વ્યક્તિ મોટા વ્યક્તિ હોય તે લોકોને જરૂરી છે.
હમ્મ. એ પણ ખુક સારી સુવિધા કેવાય.
હા બરાબર જેથી એ લોકો ના દર્શન પણ થઈ શકે ઉપર જઈને.
હમ્મ.
અને મેં ત્યાંથી ઘણી બધી પરસાદ પણ લાવ્યો હતું.
હમ મેં પણ લાવ્યું હતું અમારા પરિવારોને અને આજુબાજુના ફ્રેન્ડસને પણ આપી હતી.
હા અને તે પ્રસાદ ખાઈને તેઓને ખુબ આનંદ થયો.
હમ એ લોકો ને પણ. મજા આવી ગઈ.
તમારો યાદગાર કિસ્સો બન્યો છે પ્રવાસમાં?
અ અ પ્રવ અમે અ ઘણી બધી મજા કરી તે મને યાદ છે. અને અ બીજું પણ અમે ફ્રેન્ડ સાથે ઘણી બધી ગેમ્સ રમેલા. અને વાગેલું તે પણ મને યાદ છે હજુ સુ સુધી
હા બરાબર શું તમે બીજો પ્રવાસ કરવાનું પસંદ કરશો?
હા મને ક પ્રવાસ કરવાની ખુબ મજા આવે. જયારે હું મારા ફ્રેન્ડ સાથે પ્રવાસે જાઉં ત્યારે મજા આવે.
હમ કાંઈ અલગ જ મજા આવે છે પ્રવાસ જવાની
હમ
અને આપણે આઈ થિંક બે થી ત્રણ બસ લઇ ગયાતા પ્રવાસમાં
હમ
એટલે ઘણા વ્યક્તિ હોય ને તો આપણને પ્રવાસની ફરવાની અને રમવાની ખૂબ મજા આવે છે.
હમ
હવે આપણે આવતા વર્ષે જઈએ તો ખુબ મજા કરીશું.
હા કારણ કે પ્રવાસમાં આપણા બધાં ફ્રેન્ડસ પણ આપણી સાથે હોય છે ને એટલે આપણને આવે
હા મજા તો આવે જ ને આપણા આપણા ફ્રેન્ડ જે હોય તે લોકોની સાથે રમવાનું મલે, જો ભણવાનું મલે મતલબ કે જાણવાનું મલે. અને ઇતિહાસ ખબર પડે તો આપણે નેક્સ્ટ ટાઈમ પ્રવાસ ગોઠવ્યું તો ભાઈ
ગોઠવશું આપણે
હા કોઈ લોંગ ટ્રિમ લોંગ ટ્રીપ રાખીએ આપણે હવે
હા તો મજા આવશે.
હા તું મજા આવશે અને મજા પણ આવશે ઘણી મજા આવશે. ને યાદગાર બનાવીએ આપણા પ્રવાસ ને
હહ આપણે પ્રવાસ ગોઠવીએ અને તેના ખુબ મજા કરશું.
ઓકે ઓકે ખુબ મજા કરશું ભાઈ
હમ
તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થયો ભાઈ
હા મને પણ ખુબ આનંદ થયો.
ઓકે મળીએ નેક્સ્ટ પ્રવાસમાં. આભાર આભાર આભાર